હા નમસ્કાર હલો
હલો
હા મારો અવાજ આવી રહ્યો છે ને તમને
આવી રહ્યો છે હા
નમસ્કાર
નમસ્કાર
હા તમે જો અત્યારે થઈ હોય તો આપણેે વીજળીનોો બચાવ કેવી રીતે કરવો એ પ ઉપર થોડી વાત કરીશું
હા હા
ખૂબ જ ઉપયોગી વિષય છે કે આજના સમયમાં વીજળી આપણા જીવનમાં કેટલી બધી મહત્ત્વની હોય છે બરાબર ને
બરાબર છે આપડે અત્યારે એવું થઈ ગયું કે વીજળી વગર તો આપડા કેટલા કામ અટકી જાય છે એમ જોઈએ તો આપડું માણસ નું જીવન જ પેલા અટકી જાય છે કે આપડ વીજળી વગર પંખા વગર કે એસી વગર અત્યારે આ હ ગરમીમાં રહી જ નથી શકતા
હા તમારી વાત એકદમ સાચી છે કે પંખા છે ટ્યુબલાઇટ છે લાાઈટ છે એ બધા વસ્તુ બે બધી વસ્તુ જે છે એ ખૂબ જ જરૂરી સાધન બની ગયું છે આપણા જીવનનું એટલે એના વગર તો આપણું જીવન જ શક્ય નથી વીજળી વગર બરાબર ને
બરાબર છે વીજળી વગર તો આપડે માની લો્યો કે આ બાળકનો જન્મ થાય છે પણ પરબારો તેનો જન્મ થયા ભેગો જ એસી છે પંખો છે એમાં જ એને રાખવામાં આવે છે એટલે એનું વાત વાતાવરણ જ એવું થઈ જાય છે કેનો ઉછેરે એવો થઈ જાય છે એટલે અત્યારે આપણે મોટા માણસો કે વડીલો કોઈ પણ વીજળી વગર રહી શકતા જ નથી પંખા વગર રહી શકતા નથી
હા તો હું તમને એક પ્રશ્ન પૂછું કે જો એક દિવસ માટે વીજળી ન હોય તો એની અસર શું થાય છે આ બધા લોકો ઉપર
જો આપડે એકવાર વીજળી ન હોય તો આપડે બધા જ જો રસોઈ ના કાર્ય બંધ થઈ જાય ધંધા બધા બંધ થઈ જાય આપડે પેલા એક વાર તો મનુષ્ય ન જીવન એકવાર તો બંધ થઈ જાય કારણ કે વીજળી વગર તો ત્યારે રહી જ ન શકીએ રહી ન શકીએ એટલે શું છે કે ગરમીમાં હાર્ટ એટેક જેવા ઘણા અને લોબીપી જેવા ઘણા પણ રોગો ઉત્પન્ન થાય છે એના લીધે
હા તમારી વાત એકદમ સાચી છે કે પંખા લાાઈટ મોબાઈલ ચાર્જિંગ અને બીજા ઘણા બધા સાધનો જે એવા છે એ બંધ થઈ જાય છે એટલે હું તમને બીજો પ્રશ્ન પૂછું કે વીજળીનો બચાવ કરવો જરૂરી છે ખું કે નહી
ખરું છે વીજળીનોો બચાવ જરૂરી છે ક્યારે આપણે એવા સંકટના સમયમાં જયારે કે વાવાઝોડું કે આ તે હોય ત્યારે કે વીજળી ઘટી ગય હોય ત્યારે આપણે જો આપણે બચાવી હશે વીજળી અત્યારે એટલે તો આ સોલાર ને એવું ચાલુ થઈ ગય છે પ્રગતિ એની થવા માંડી છે સોલાર
હા તમે જે સોલારની વાત કરી તો એના વિશે તમને બે લઇન કહું કે જે આપણે પહેલાંના લોકો પહેલાંના સમયમાં જે છે એ કોલસામાંથી વીજળીનો વીજળી ઉત્પન્ન કરતા હતા પછી બીજું જે છે
થોડા ઊંચા આવા જે બોલશો
પાણી નો જયારે ધોધ પડતો હોય ને
ત્યાં ટર્બાાઈન રાખવામાં આવતું હતું તો ટર્બાાઈન જેવી રીતે ફરે અને પાણીનો ધોધ પડતો હોય ને તો ત્યારે વીજળી ઉત્પન્ન કરવામાં આવતી હતી
બરાબર છે
હા અને કોલસા માંથી પણ વીજળી ઉત્પન્ન કરવામાં આવતી હતી પણ ધીમે ધીમે અત્યારે જે છે કોલસાનુંું પ્રમાણ જે દિવસે ને દિવસે કટ તું જાય છે એટલે સોલાર પેનલ જેવી બધી વ્યવસ્થાઓ જે છે કે સદીની ઉઊર્જામાંથી જ આપણે ડાયરેક્ટ કેવી રીતે વીજળી મેળવી શકીએ તો એ વિચાર કરવામાં આવ્યો છે
હા એ વિચાર એકદમ સરસ આવ્યો છે ગમે તેને આવ્યો ગમે તે વૈજ્ઞાનિકને આવ્યો કે ગમે તેને આવ્યો પણ આ સોલાર સિસ્ટમ થી બહુ જ આપણે વીજળી વધારે મેળવી શકીએ છીએ વાપરી શકીએ છીએ એના થકી આપણે જો આ ટ્રેન ચાલુ થઈ ગઈ નહીતર અત્યારે કોલસાની તંગી હોય તો ટ્રેન કેના કેના દ્વારા ચાલુ થાય અત્યારે આ આપડે બીજું વિશ્વયુદ્ધ ચાલુ છે તો અત્યારે આપણે બધી વસ્તુની તંગી છે માનો કે તો આપણે અત્યારે મુસાફરી કરવી હોય તો કેમાં કરી શકીએ કારણ કે પેટ્રોલ ડીઝલની તંગી છે કોલસાની તંગી છે
હા તમારી વાત એકદમ સાચી છે જો લાાઈટ આપણે બને ત્યાં સુધી જરૂરિયાત કરતા વધારે વીજળીનો ઉપયોગ ના કરવો જોઈએ જો આપણે રૂમમાં જરૂર હોય તો બરાબર છે કે પંખો ને લાઈટ ચાલુ રાખીએ પણ જો રૂમમાંથી બહાર જતા રહીએ તો લાાઈટ અને પંખોને બંધ કરવા જોઈએ નહીં કે ચાલુ રાખવા જોઈએ
લાઈટ અને પંખો આપણે જેમ રૂમમાંથી બહાર નીકળીએ એ ભેગી જ આપણે સ્વચ ઉપર આંગળી રાખવી પડે છે કારણ કે ઘણા એવા હોય છે કે એનો વ્યય કરતા હોય છે પણ એ વ્યય નથી સારું એ આપણને કોક બચાવ છે કારણ કે આપણે જો પાણીને બચાવીય છીએ તો પાણી આપણને બચાવે છે એમ વીજળી માં એવું જ છે કે જો આપણે વીજળીને બચાવશું તો એ આપણને બચાવશે
હા તમારી વાત એકદમ સાચી છે અને બીજી પણ એક આદત હોય છે ઘણા લોકોની કે ફોન ચાર્જમાં રાખવો હોય ચાર્જરનો પ્લગ સ્વિચ ચાલુ જ હોય છે અને ફોન ચાર્જ થઈ જાય પછી શું કરે કે ફોનને કાઢી લે પણ ચાર્જરની સ્વીટ તો હતી એમનામ જ ચાલુ હોય છે ઘણી વાર તો એક દિવસ આખો દિવસ રહેહી બે દિવસ રહી ઘણા ઘણા ને આખું અઠવાડિય
હા ઈ બરાબર છે એ પણ આપણું બેદરકારી કહેવાય છે એ આપડે કહીએ છીએ કે ઈ બહુ જ આપડી બેદરકારી કેવાય છે
હા અને બીજી વીજળી બચાવવાથી માત્ર બિલ ઓછું હા
તો એ લોકો એ પરબ રોજ કાઢા ભેગી સ્વીચને ઓન કરી દેવાની હોય છે બાકી તો આપણેે ગમે તેટલી વીજળી આપને આપશે પણ આપણે એ વાપરી શકશું નહીં કારણ કે ખોટો જેનો વ્યય થશે તો ગમેટલી વીજળી છે તો એ આપણે સંપૂર્ણપણે વાપરી શકશું નહીં પૂડી જ ના પડે
તમારી વાત એકદમ સાચી છે શાળાઓમાં વીજળી બચાવવા અંગે જાગૃતિ હોવી જોઈએ શું તમને લાગે કે શાળાઓમાં પણ આ બધું બાળકોને શીખવવું જોઈએ ને કે વીજળીનો બળફાવ કેવી રીતે કરવો જોઈએ
હા બાળકોને ગમે ત્યારે સારી સલાહ જ આપવાની કે ઓફિસોમાં હોય કે ગમે ત્યાં હોય પણ વીજળી બચાવવા માટે આપણેે પર બારું સ્વીચ એ હાથ રાખવાનો છે તો જ આપણું કામ બધું શક્ય થશે કોમ્પ્યુટર છે એ બધું સારું ચાલશે બધું કામ
અને વીજળીનો બગાડ થવાના મુખ્ય કારણો જે છે એ લાઇટ પંખા અને સાધનો ચાલુ રાખવા બિનજરૂરી વસ્તુ જે આજે છે એ બધી અને એના માટે આપણે નાના નાના પગલાં પણ મોટા મોટા ફેરફારો લાવી શકીએ છ જેમ કે દરેક વ્યક્તિ થોડો થોડો થોડો થોડો બચાવ કરશે તો અંતે આપણને ઘણો બધો ફાયદો થશે એમ
બરાબર છે જેવું કે જો આપણે પાણી ન ટીપે ટીપે સરોવર ભરાય એ કહેવત કઈ ખોટી જ નથી એવી રીતે આપણે જો આપણા ઘરથી જ શરૂઆત કરીશું તો બધાના ઘરે ઘરે થોડી થોડી વીજળીનોો વ્યય થતો બંધ થશે તો આપણે પણ સારી રીતે બધા સાધનો વાપરી શકીશું
હા એ વાત પણ સાચી છે અને જાહેર સ્થળો એ વીજળી બચાવવાની જરૂર છે ખરી ઘણા બધા એ જાહેર સ્થળો હોય કે ત્યાં વીજળી એમનેમ સતત ચાલુ જ હોય છે એમ ત્યાં પણ બચાવવા માટેના યોગ્ય પગલાં લેવા જોઈએ બરાબર પણ
બરાબર છે
હા અને ભવિષ્યમાં વીજળી બચાવવાનું મહત્વ તત્વ છે જે દિન પ્રતિદિન વધતું જાય છે આપણે લોકોને દે ત્રણ જે લોકો મળે છે ત્યારે સારી વાત કરીએ તેમાં એક આ વાત પણ મૂકવી જોઈએ કે વીજળીનો આમ આપણે બચાવ કરતો રહેવો જોઈએ ભલે આપણે જરૂર છે એટલી વીજળી તો આપણે યુઝ કરવી જ જોઈએ એમાં ના નહીં પણ જેટલી જરૂર નથી એ વધારાની વીજળીનો યુઝ આપણે ના કરવો જોઈએ કેમ કે આપણને તો પૂરતા પ્રમાણમાં મળે છે ઘણા એવા લોકો લોકો છે કે જ્યાં ઘણા એવા ગામડાઓ પણ છે કે જ્યાં વીજળી અત્યારે હજી સુધી પહોંચી પણ નથી તો એ લોકોને પણ મળી રહે એવું આપણે થોડુંક કરીએ તો એમાં પણ આપણે ભાગીદારી આપીએ તો પણ આપણું સારું એવું યોગદાન રહેશે આમાં
બરાબર છે અત્યારે જો ભગવાનના મંદિરોમાં જઈએ તો આરતી પણ વીજળી થી ચાલુ થાય છે ઘણા પોસ્ટરમાં સતત ને સતત ચોવીસે કલાક એની અંદર એવી ગોઠવેલી હોય છે લાાઈટિંગ તો એ ચાલુ રહેે છે એ બધું સારું કેહેવાય નહીિ ઓમ સારું કેહેવાય ભલે ધાર્મિક સ્થળો છે એમાં સારું કેહેવાય પણ આ વીજળીનોો વ્યય થાય ત્યારે આપને થોડુંક ઓલું લાગે કે એ સારું કેહેવાય નહી
હા તમારી વાત એકદમ સાચી છે પણ જો તમે એમ કીધું કે ધાર્મિક સ્થળો એ લાાઈટો ચાલુ હોય તો એની બદલે પેલાના લોકો શું કરતા કે દીવા પ્રગટાવતા તો દીવા પ્રગટાવો એનો અલ્ટરનેટ યુઝ થઈ ગયો ને
હા પણ એ તો એવું છે હા બચાવી કેવાય પણ એ તો એવું છે કે આરતી સિવાય ક્યારે દીવાને પ્રગટાવ કોઈ સજ નહી પેલા છે તે ચોવીસ કલાક દીવો ચાલુ રેતો એની જ્યોત અખંડ રેતી
હા તમારી વાત એકદમ સાચી છે અને વીજળીના બચાવ વિશે આપણે ઘણું બધી વાત કરી એ બદલ મને પણ ઘણું શીખવા મળ્યું અને આપણને પણ ઘણી વાત જાણવા મળી છે એ બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર
હા આવી રીતના આપણે ઘરે ઘરે વીજળીનોો વ્યય થતો અટકાવીશું અને આવી રીતના વાત કરતા રશું તો સમાજ ને પણ આનું સરસ મજા ન પ્રોત્સાહન મળશે
હા ઓકે આભાર